હલો.
હલો.
હા હવે લાગ્યો ચારની લગાવુ લાગતો જ નતો. હા લાગતો નઈ પછી વળી નંબર એક તો લખવાન નહીં
હો યા થી કરવા પડે.
ના યાદ સાઈડમાં પેલું રાખવું એટલેમ ખડી ખડી ને લશે જ
ભય તો હું એમ જ કરું.
તારે વડી જેટલા બધાને ચાર યાદ રાખે.
હોવ બધાને મોટે કરવા પડે ને ભ
તારે એટલે જ ને આ કોઈને મારો બી આવડતો બીજો ને
બસ ઓવ ખાયલી લીધું શું કરો?
બસ કોઈ નહીં બસ કોમ પતાઈ ને બેઠા.
એવું અમે હવે ઉગવાનું કરતા હતા કોણ?
લાઈટ જ હતી તરત આાયમ ધાબા ઉપર આવી હું.
હમ એટલે એજ.
લાઈટ તો આઈ પણ મુ ધકબા ઉપર આવી પંખો બંધ કરે દક્ષું ઉઠી જાય.
બસ બધા મજામાં છે આ તો વિનાશને તાવ મટી જગો ને રમી રાશે.
એમ થઈ ગયું હારું?
કાલ એ હઉ કમપ્લીટ થઈજું. એટલે પ રસીયા થોડું ગણું લ છોકરા તો લગીતા તો એના પેલું કરે અને સી દુઈ પડે કેને બધું. ગમે તેડે એટલે જઈ પાસા.
હમ.
રાત તો હશેલ રમેીજ તમારે હટટ કોમપતી હતા ગજ કોમપતી છેું કે.
હમ.
ઉતાર
તો તમારા વેના જ હા હા.
મારે જા આવ છું શુંું મારે.
સોમવાર દાન
હમ. તમેમ ત્રેવન.
ના મને રહેેવાનું.
હારે હજુ પા શકોઈ હ શ કમ હા રાાવતા રોટ તારવા
હા આતાદી આમીું. તો તમે પ સોમવારે જા તો પાસ હજાર
મુબે તઈ દ આડરે નાક તિવસ સંજચ દાડે
હા.
મેની બૂ તોકડી દ્યા છ એટલે એમ કેતા મશો ને એટલી કળા.
હમ.
નહી રઈ શ એટલે તેમં દાામુ ર ઉપાસવાડી પણંધ જવા ના મા. તે કાજી ક અમે જશો કે તમારે આ બધ મોરાલ જાવશે. દર્શન કરવા. દોરો બતા દ આન સીત ગીતા હાડ મુઈ્ય ઉપતો તે મોટી બૂનને ફોન કર મારે આુ છે અહીં નથી આબાર નહી રે બોલો.
બોલને
ઓ તે એ તો કે હું રહેવા ની વહેલી આવીશ ને વાજને જતી રહીશ તકી હું તમારા રવાદને આવતી રહીશ. હ
હ સાર
રે રવવારનું જવ રતી ને સોમવારના થસ કદાક એવાનું મો થ પછી જેમ કે હાવો ના જવરા ને
ધવ ના જર
વા નક્ષમા ન વલા જત્રવા હો પછું થીંગા છે ન તમે વિદ્યા આડે જાઉ હ તો સરાર વા નાખવાનું છે કશું કોમ નહીિ
ઓ સાર
ત્યાં તો ગડ બેલો છોકરો છે હરખો ફવાડે બે દાણા
હમ
એટલે સાલે.
હમ.
તેમ. હ જી પ ત મા પપા ને કર્યો ત મને કર્યો
હ.
પછી બૂનને કરો તો પછી એમાં બૂનને વ્યસ્ત બૂલે વળી એમાં પપમાં ભૈં કર્યા મોટાને.
અ
અ બસ બુનેઈ કરમ બસ આગળ ફિંગ કર.
એટલે કેતા હતા પેલા મા તો કે બૂનો ફોણ ખાધો અડધો કલાક ક દ્યો ઓલામ વાત કરી પછી કે વળી પાાપી ન હાદામે વાત કરીને ઓલા મે વાત કરી પણ મારે તો કે આટલા વા જકીધું સારું કેવા.
હ બસ વળી હા દખ ચીરતી ચીડતી હા દખ
હ આમ તો કઉ ટાઈમ નતા કાઢતા પણ હવે તો હારી વાતું થાય બધાને કવ
હોવાને તો મ દવા ક આવે પછી તો હો જેલા ઊંઘવુતું પણ મેં જાયલા તો ફોન જોતા મું તો જઈન ઊંઘતી પશી કરુ મું તો જતી રય ઉપર કે તો પછી વળી ઘરમાં જઈ પસ વાત કરવા માંડી તે અગિયાર વાજે તો હુઈ જયા હું આઈ તાર તો ના રે કશું ની વળકી મન કે દ મી એન કરશે એ મન કરશે પસ ઈરાન તો હુય ગયા પસ મ તો આવતી રે પણ વાત કરે અગિયાર હુંધી કર
હવ
તે અતાર તાર ભઈન કીધું ભાઈ મારે તો બાવન રૂપિયા આયા કીધો એટલે હો રૂપિયા આયા કીધું તે એની વન કિસ્ કીધું અને બુનકી શકી કે ત્યારે બાપ એ કે હોજ કમાઈ છે કે
અવે તો મન પિંકી વાતો કરીએ અતી આયા કે તું
હોવે
હવે પાસા ઓસા આવશે એકદમ ની વાત કરી એટલે માં વધાર આવે પેલા માણસ
નવો નવો ફોન
હા એટલે ન આવે સાગરભાઈમાં કશું નહી આય તોય એમ નહી આયા
પણ એટલે ખુલ્લી્યું નહી હોય તો હજી
હજુ ખુલું ને એવે ચમચમચ એ
હ અમારે એમ તો ચેટલે એમનેમ
હા મારે જ એટલે સીએમ ને એમ પડ્યા સીએમ ને મ કર ભ બે દર ન એકદ ન ફોન લગાવ મિનિટ બે ચાર હેડન પછી ક ક તુંન ઉપડે નને ક કશું થાય જ નહી કપાય નહી કશી નહી પણ મી તો કાપી ના તો ટાઈમ વેસ્ટ કરે
તો જ ના કપા હોવા મળ અ ત્યારે કપે દખવા તો લાગે નહી એવું થાય
હ પછી મેું તો સાગરભઈ કે ફોન મે તો કાપ્યાો પડ પછી નહોતી અમાર ટાઈમ જાડી વળી ફોન કર વળી બાર મિનિટ કાઢવાની
હ
મી તો ફેરથી ફોન કર્યો પછી રહ
ઓ તો કાલ મારે એમ છે તું ધીરા પેડ ફર્યો ત્રણ ચાર મિનિટ મેલીને નાથે નાથે કપય ગયો ફેર મેં ફેર ફોન કર્યો તાર
જીનલને છે નેં જીનલને ફોન કરવા હશે
હ સ
હ બસ તો ડાયરેક્ટ કર સાર નહ તો લાગવાનું જ છ કરશે ડાયરેક નંબર લગાવશે
હ ચાલ
હ તો વળી નિશુને કે મારે કે નાસ્તા લઈધા હશે થોડુંક સવાણું બનાયું
હમ પોતે તો આખા ના આખા દાડાની નિશાળ હે કે અડધા ની
આખા દાડ આખા દિવસની રજા હૈ
એવુ હજી થાય ને કે હવે થાય
થઇ જ બુધવારથી થઈ જ
તન થઈ જી એટલે કઉ
હા બધાન થઇ જી ને એને થઇ જઈે
હા
તે જે પલી પડીક લઈ ને જ ને ખરા આવ થરા કેટલો કેન્સર થી આ સુખ છોકરાને તેવીસોકરાને હમમ તે સાહેબ ના પાડે એમ કે પૈસા ઘણા ના વાપરવાના નિશુન ના પાડેને કરતા કેમ તો ના તો કરી આ લોું
હો ભાઈ સાર કરરમ તો ખરી કર
હ મમરાન પૌવાન લાઈવ તે મુમરાવાખારેન પોવા તળન પછી તો ફફન દોડાને બધું તળીને ભેગું કરીને બેને ભરી પરી દબો કાતે જ હ હવે ગાડી થોડું થોડું લઈ જ હ ઘરે ખાવું જ ખવરા નહી ન લઈ જવરાય પસોડી થોડી પુરીય બના છે હુક્કી પુરી હા ફેર પડે
હમ
બસ થોડી પુરીઓ બનાવશે ને એ બધું બનાઈ જશે આલે જશે એ ખાઈ બધા ખાઈ વળી હારેવડો એવો સપાવીએ ને હ ર એવડો એને બટા કનકાા તરી લલી હારી પાાવય આ તમમે તરી લે છુંપરીિત છે મારતોું અમ તો અમારા પપ્પા વગર પણ ખાય
હ
એટલે તેઓય એને પપ્ા હોય નેરે હ પૂનમ કરીશ તે એવડીી પુણ્યમેી પુન્યમે તળ
તન
અને બે દાડા બધ ક
હમ હમ અમારે કા થય તો શનિવાર તારતા હો હતા તાર વપરાય ને કોમ તો કોઈ વપરાતી નહી કોઈ ખા તો એમને
ક આપે તોરે ન પાડીે બુનકી તમ ના પડને ક મન તો કકી પાડીનેલ
હ હું તો અમે કતાર દને પડીી કે હારે હોય નહ પડે એમાં હારે પડે ફનને એમને બનાવેલા
ના તમે ક્યા હતા નક્કી તમામેને થોડડાક પાડીયલા ત અમાર પડે પછી બૂનકી અમાર પાડવાછી અમન પાડી હાલેમાં તો્યારેડ ક કો નઈ ભ તો મીધા બુને ખીજું કી તમામન થોડાક પાડીાયલા અ અને બુનકી અમમે જન પાડશે તો એ હા એ પપ્પા તમારા પપ્પા નો એ ઉઠ એટલે આપડે શું કરે
હમ હમ
ના કીધું થોડો વધારેાર લોટ બો હતી ને તમને બે કિલો બે કિલો ને પાડી આનોખીધું કેું હેડે જ તિતકે ના નહી પાડવ હુંહીંયા જાાય કે કા બટાકન કાઢ થોડી પાડીશને એક કર છે કે તમારે વળી બાવડા નહોતું આવીઈને પડ્યું છેું
હા શ
બીજીી શુંંત
અથાણું કશું બનાાય નહીંનું બધું એમને પડે કો ખાધું નહી અથાણું તો મ તો ફાલતું નહીંમાને
મમી ન ભણાવ્યું નોતા કોમનું નાહી દેવાનું
શું પડી હે તે યાર
હું હમણાં નાખ્યું મં તો દ પંદર દાડ જેવુંયું ઉલ ભચી જઈતી ઉપર તો કોઈ લ નતું એક બે વખત ત બે ચાર દરનું તરત તરત કાતું હતું તાજું તાજું હતું એટલે કે આપડે માથર પણ કોઈ ખાય નહી તો આપ મા મેલવું હોય બસમાં કાસ ન ફૂટી જાય બડી ડકોોલા બડી ડકોળની તાર
તે અમારે કોઈ કાત ન એમનેમ ડપ પડી ફોટોકો બનાવ ખાાવના કો બનાવ જ ના પા કોઈ ખાતા ન કોક દાડો ખાઈ વળી
તો ખૂક દાડો ખંઇ
મને એના ભાઈ તો ગત તું ભાવતું જ નહી. એટલે અમે તો પાણી ને અડતા જ નહ આના ભાઈને નઈ ફાવતું મને નઈ ફાવતું.
એવું છે હ. પણ તમીને બદલલો મસાલો વધ નાખને ડોસું ભાવે હાદું એ ભાવે પાવ
હા અમ્ી જો બનાવી તો પાપી અયા ને બનાવી દું.
હ એ નતો એટલું બધું નાસીપર ન ભાવતો અી તો સાસુ એક કરદનું
પામાં વ્યવસ્થિત બનાવ પાવ અસર સારું ભાવે એમ તો મા બૂન બનાવે ને મસ્ત. તોચું બનાવે આપણ ભાવે કાજુ ને બાજુ નાસીને બનાવ મસાલા ઓસા નાખે. કે ઓ જે પુરી આવે નને મેથી આવે કેમ આવે
ઓ હરષિયાેલાુરીની.
હ એરે બહુ ધારલીની.
કાઈ લાગે પછ મોું થોડુંક હતું ને એટલે ના ભાવે. અમે ત્યાંમાંથી થોડું બવા કાકા હીયા આલ કાતું છે ને તો કાતું જ નહી પડ્યું પડ્યું હમ્મ.
ભાવે એમ તો બધી ગય ને ભાવે જેને ભાવે એમ તો.
હ અ એ સોડિય બોળ એટલે એપડા ખાઈ જઈ અને આપડે એમ તો બધા હુંગાવડે પાસે.
હો. એ તો સુંદર બનાવે તો સૂદર પટી ગ સુંદો અમને ભાવતો તો સુંદર જ ખાઈ જાય.
હ સુંદર પાાવ.
હમ્મ.
મન તો સુુંદર બતાાર ગ લાગે લગ ગતો. તાજે તાજે પોર બણાય તો કશું નહી બણાય અમી હો સઊંધોગ થણું કશું નહી. બસ વહીયા જતા વડી અઢવાર એવું બધું મારે મેથી ન બું શીખવું હતું એટલે એ કઈ નથી. મેથી નો થણું શીખવું છું સણાને મેથી નો બી એ કોય ના કરી.
શું શીખું તો?
મેથીને ચણા નું અથાણું આવે ને.
એવુ!
હા મસ્ત બન તો એ તો કશ ના કરનું કેરી સમારીને હળદરને મઠું નાખીને મૂકી દયા મિલિન પછી એમાંથી કેરી એનું કેરી નું પોણી નેકળે ને
અ યાની
પોણી ચણા રેડવાનું ચણા ને મેથીમાં ચણાને મેથી મરીડવા હે.
હક.
ઉકાસણા એમ પલાળવાનું પણી પલાળવાનું કેરીના પોણી આપડે અથણું બણા દ પોણી પીડી દેવા ને
ઓર હડદ.
હા આયાર પોની રિડમ સવણમ રેડ દીવાનું.
ક કરવાનાને
ચણા ને મેથી રેડી દેવાનું અને પછી પેલું લાવવાનું આ થણા ન કે ને એવી અથણાનું જુદું આવે છે કે આમ
મસાાલો આવે અલગ એન.
ઓ મસાલો નાખી દે પચાસ રૂપિયા ને પડી . એટલે બની જાય મસ્ત થઈ જાય કશું કરવા નહી સેજ વધારી દેવાનું. છે તલ નાખી. ઓવા કાતેલું મસ્ત લાગે મારા પપ્પાને તો જબ્બર ભાવે. માફાઈ પેલા મારી જ ને એને બહુ ભણાવીશ અમે તો એય તેરે અમી ને જાને ત્યાં તે માર પપ્પા કે મસ્ત બન્યું કે મારે કે બનાવરાવું સે તેમાં પા તમારી કેરીઓ ઘણી છે કે ક્રિષ્ણા કે તાર બનાવવાનું તું તાર મને ફોન કરજે કે હું તને શીખવાડીશ શીશ ન કે ફોન કઈર ન કે કશી ની પણ મને એમાં કેયું પાચીજીરી
હમ
હોય તેટલી ઘડા યાદ ના કરી કેરી થોડીક મોટીહશે થઈ જઈ રહીને વહેનાર પછી કઈ ઠકણું ના પડ્યું
હમ
એક જાઈને એક આવેન વળી બીજો એ લેવું થતું હતું પણ એટલે ચણા એ ઘરના હતા ને મેથી એ ઘરની જ હતી ને કે આપણે શણાઈ કણાય મળે છે હુકી મેથી
હ કડવી ના લાલ
નાકાશ શીધના લાગે